કેમ છે?
બસ મજામાં છો તમે કેમ છો?
હા હું પણ મજામાં જ છું.
બાકી શું કરતા હતા તમે?
બસ કરીની જોને આ થોડુંક મ્યુઝિક સાંભળતી હતી.
એ તો છે જ મ્યુઝિક સાંભળવામાં કેટલો મજા આવે આપણને આનંદ મન એકદમ ખુશ થઈ જાય છે.
હા બિલકુલ કેમકે સંગીત સાંભળવાથી આપણું મૂડ છે ને એકદમ બદલાઈ જાય છે સાચું કહું ને તો હું જ્યારે એકદમ ખુશ હોઉં ને ત્યારે એનર્જેટિક સોંગ સાંભળું છું અને જ્યારે હું દુઃખી થોડીકહઉં ને ત્યારે સ્લો અને સોફ્ટ મ્યુઝિક સાંભળું છું પણ મ્યુઝિક આપણા ઇમોશન્સ સાથે જોડાયેલો છે.
હા એ વાત તો તમે સાચી કીધી. હા બોલો.
ચિંતા ઓછી કરવામાં પણ મ્યુઝિક ઘણો મદદરૂપ થાય છે.
હા એજ ને આપણનો સ્ટ્રેસ અને ચિંતા કેટલી ઘટાડે છે આપણે જયારે મુજ મ્યુઝિક સાંભળીએ તો આપ
હલો. હલો. હલો.
હા બોલ્યો બોલો બ બોલો બોલો શું થિયું.
હા હવે અવાજ આવ્યો હતો હા એમ પણ કેટલા લોકો તો રિલેક્શન માટે પણ મ્યુઝિક સાંભળે છે ને.
હા એ તો છે કેટલા લોકો રિલેક્સેશન માટે પણ મ્યુઝિક સાંભળતા હોય છે.
હા હવે તો ડૉક્ટર પણ કહે છે કે મ્યુઝિક થેરેપી ખૂબ જ અસરકારક છે.
થેરેપી તો બહુ અસરકારક છે તો એ આપણના જે દિમાગને કેટલું રિલેક્સ કરે છે આપણના ટેન્શન દૂર થઈ જાય છે આપણને ખુશી અને ઉત્સાહ મળે છે.
હ બિલકુલ જો આપણા મનુષ્યની સાથે સાથે તમને ખબર તમે પ્લાન્ટ્સને પણ ડેલી આમ સારું એવું મ્યુઝિક સાંભળાવશો ને તો પ્લાન્ટ્સ પણ મ્યુઝિક સાંભળે છે અને કેટલા જલ્દી ગ્રો થાય છે ને.
હા એ તો છે જ.
હા.
આપણનો મન એકદમ
હા.
મન એકદમ ખુશ થાય છે. હા. બોલો, બોલો.
હા બિલકુલ મ્યુઝિક સાંભળવાથી તમે કીધું મન એકદમ શાંત થાય છે કેવું આમ આપણને શાંતિ લાગે છે. અને મને તો બહુ જ ગમે છે અને તમને ખબર છે હું તો જ્યારે પણ વોક કરવા જાઉં છું ને ત્યાં ત્યારે પણ એકદમ ધીમું સોફ્ટ મ્યુઝિક લગાવીને અથવા તો કોઈક ભજન એવા લગાવીને અહ હું વોક કરું છું.
હા, તો તો બઉુ સારી વાત છે કે તમે ભજન લગ ગાવીને ભજનમાં પણ આપણને કેટલો મજા આવે છે. ભજન પણ આપણના મનને ખુશ કરી દે છે.
હા, એમ પણ મ્યુઝિકના પણ જોઓ ને કેટલા બધા પ્રકાર આવે છે તો તમને કયો મ્યુઝિક ગમે છે, રોમેન્ટિક મ્યુઝિક કે સોફ્ટ સોંગ ગમે છે કે પછી કોઈ અહ મોટિવેશનલ કે પછી ફાસ્ટ સોંગ ગમે છે.
મને તો આમ થોડા અહ મોટિવેશનલ ગીત કોઈ કોઈ પસંદ હોય છે પર ક્યારેક મને સે આહ સોફ્ટ સોંગ વધારે ગમતા હોય છે. સોફ્ટ સોંગ લગાડીને એકદમ સાયલેન્ટ મ્યુઝિક હોય ને તો મારો મન એકદમ શાંત થાય તો મને આવા મ્યુઝિક મ્યુઝિક વધારે ગમે છે.
બિલકુલ અને મ્યુઝિક આપણી એનર્જીમાં તો પણ વધારો કરે છે ને એટલે તો જો ને આપણે એક્સરસાઇઝ કરતા હોય ઝૂમબા કરતા હોય તો કેવું મ્યુઝિક સાંભળીને કરીએ તો આપણને છે ને એમ એક મોટિવેશન મળે અને કરવાની પણ કેવી મજા આવે. અને બોરિંગ પણ ન તો ઇન્ટરેસ્ટિંગ લાગે છે.
હા, આપણને એકદમ આનંદ ને એનર્જી આપે છ છે. આમ ઝૂમબા ક્લાસીસમાં જેમ થાય છે એ કેટલું આપણને એ તો એનર્જી વાલા મ્યુઝિક હોય છે. તો આમાં બહુ મજા આવતા હોય છે આપણને.
હા અને તમને ખબર છે મ્યુઝિક છે ને આપણી યાદ તેમાં પણ ઘણો સુધારો કરે છે હું છે ને નાની હતી ને આપણને કેવા ગીતો તો બધા યાદ રહી જાય છે કેટલા સરળતાથી બધા ગીતોના લીલ લીલિક લિરિક્સ યાદ રહી જાય છે. તો હું શું કરતી ખબર હું નાની હતી ને તો મારા જે પણ મતલબ ક્વેશ્ચન આન્સર રહેતા મને યાદ નહીં રહેતા ને તો હું એ આન્સર ગીતોના લિરિક્સમાં અ ફેરવીને ગાઈ ગાઈને યાદ કરતી ને તો મને તરત યાદ રહી જતા હતા. હતા.
હા એ તો છે જ પેલા લોકો લખતા સોંગ હું પણ મારી પણ બુકમાં મુ કેટલા બધા સોંગ લખ્યા હતા તો હું એ મ્યુઝિક લખવાની પણ કેટલી મજા આવતી તો એ ટાઈમ એ કેટલુ અલગ ને મ મજા વાળું હતું
અચ્છા તમે પણ એવું કરતા અરે હું પણ એવું જ કરતી મ્યુઝિક આવી રીતે સાંભળતા પછી પોઝ કરતા
હા પછી લખ એ તો મજા જ અલગ હતો.
પછી સાથે-સાથે ગાવાનો પ્રયાસ કરતા અ
હા હા એ તો હું કરેલો છે કે મ્યુઝિક આપ આપણે પોઝ કરી કરીને લખેલા છે બધા મ્યુઝિક ના કેટલી શાયરીઓ પણ બુકમાં લખેલી છે તો એ ટાઈમ મને યાદ આવી
બિલકુલ હા બિલકુલ બિલકુલ અને મ્યુઝિક છેને કલ્ચરલ વેલ્યુમાં વેલ્યુ પણ દર્શાવે છે. અ જેમ કે દરેક દેશનું મ્યુઝિક પણ અલગ-અલગ હોય છે તો મ્યુઝિક આપણને ખુશ શાંત અને ઉત્સાહિત બનાવે છે. અને મ્યુઝિક આપણા મૂડ પર કેટલી મોટી અસર કરે છે ને.
આપણનો મૂડ મૂડ એકદમ ચેન્જ થઈ જાય છે મ્યુઝિક સાંભળવાથી આપણ સ્ટ્રેસ ફ્રી બની શકી છે આપણને આપણની મેમેરી સુધારે છે આપણને એકદમ આપણનો જે ગુસ્સાનું નેચર હોય એ પણ શાંત કરી દે છે.
બિલકુલ-બિલકુલ મ્યુઝિક સાંભળીને તો આપણું આખું આખું મૂળ બદલાઈ જાય છે એટલે હ, થોડા જ મિનટ માં છે ને આપણે એકદમ ફ્રેશ થઈ જઈએ મ્યુઝિક સાંભળીને.
મ્યુઝ એક એકદમ થેરેપી હૈ. એમ થેરેપી જેમ છે, એ આપણના લાઈફને થે એ તો મ્યુઝિક ક્લાસીસ પણ કેટલા હોય છે, તો એ પણ લોકો કેટલા મ્યુઝિક ક્લાસીસમાં જતા હોય છે.
બિલકુલ બિલકુલ સાચી વાત, અને ખાસ કરીને છે ને ટ્રાવેલ વખતે તો મ્યુઝિક સાંભળવાનું એટલી મજા આવી જાય છે. ને અને બહુ જરૂરી બી છે કેમકે આપણને ટ્રાવેલમાં કંટાળો આવી જાય છે, તો એમાં જો મ્યુઝિક હોય ને તો તો મજા પડી જાય.
હા એ તો છે જ ટ્રાવલિંગ ટાઈમ તો મ્યુઝિક ના હોય તો આપણને કઈ મજા પણ ના આવે, ટ્રાવલિંગ તો ત્યારે જ મજા આવે જય્યારે મ્યુઝિક વાંચતા હોય તો ટ્રાવલિંગમાં તો મ્યુઝિક વધારે પડતું જરૂરી છે.
હા. તેમાં પણ આપણે કોઈક એવી લોૉંગ જર્ની કરવી હોય, પછી કોઈ ટ્રાફિકમાં ફસાયા હોઈએ ને ત્યારે આ મ્યુઝિક આપણો કેટલો સ્ટ્રેસ ઘટાડી દે છે, ને
હા, ત્યારે તે ટાઈમમાં તો મ્યુઝિક આપણનો બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે એ મ્યુઝિક આપ આપણ બધો કંટાળો દૂર કરી દે છે. આપણનો માઈન્ડ ફ્રેશ કરી દે છે, એ મ્યુઝિક સાંભળવાથી માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જાય છે, તો આપણને એ ટ્રાવલિંગનો ટાઈમ એકદમ સારી રીતે પસાર થઈ જાય છે, અને બહ મજા પણ આવી જાય છે.
બિલકુલ એટલે હું તો જ્યારે પણ થોડી દુઃખી હોઉં ને કે મને કંઈક કામ સારું નથી લાગતું તો હું તો એકદમ સોંગ મ્યુઝિક લગાડી દઉં છું. ધીમું સોફ્ટ મ્યુઝિક લગાડી દઉં એટલે શું મારું મન થોડું, ચેન્જ મારું ખુશ થઈ જાય છે, મૂડ મારું સારું થઈ જાય છે.
એ તો સાચી વાત કીધી તમે કે કઈ પણ વસ્તુ કઈ પણ થઈ જાય આપણને મ્યુઝિક સાંભળીએને તો માઇન્ડ શાંત થઈ જાય. આપણને ટેન્શનમાં હોય તો આપણનું ટેન્શન દૂર થઈ જાય, એટલે આપણને મ્યુઝિક સાંભળીએ તો આપણનો માઇન્ડ એકદમ શાંત હોય, તો આપણને કઈ પણ ટેન્શનમાં કે ગુસ્સામાં કે સ્ટ્રેસમાં મ્યુઝિક સાંભળવો જોઈએ એ આપણનો બધો ટેન્શન દૂર કરી દે છે.
હા, બિલકુલ એમ પણ ડૉક્ટર પર મેન્ટલ હેલ્થ માટે મ્યુઝિકનો ઉપયોગ કરવા કહે છે, એનાથી આપણને એન્ઝાયટી અને ડિપ્રેશન ઘટાડવામાં મ્યુઝિક ખૂબ મદદરૂપ થાય છે, અને તમને ખબર ઘણા લોકો તો સુૂવા માટે પણ એક સોફ્ટ મ્યુઝિક ક મૂકી દે છે.
હા એ તો છે જ પેલા હું પણ રાત્રે સોફ્ટ મ્યુઝિક લગાડીને શુંતી નીંદ ના આવે ત્યારે આપણે સોફ્ટ મ્યુઝિક લગાડતા સાંભળતા સાંભળતા આપણના ફેવરેટ જે સોફ્ટ મ્યુઝિક હોય, ને તો એટલી મસ્ત નીંદ આવે આપણને ખબર પણ ના પડે ક્યારે જોઈ ગયા આપડે.
હા, બિલકુલ અરે હું તો છે ને ઘરના કામો પણ કરતી કરતી હો ને ત્યારે મ્યુઝિક મૂકી દઉં છું, અને ઘરના મ્યુઝિક સાંભળતા સાંભળતાં ઘરના કામો બ એટલા મસ્ત હસી ખુશીથી થઈ જાય ને કંટાળો પણ નહીં આવે.
હા એજ ને અને કેટ કેટલાક લોકો પોતાના મનપસંદ સન સોંગ પેલા તો બધા કામ મુક કીને પે પોતાના મનગમતો સોંગ લ ગાડે પછી એ લોકો કામે લાગે તો એ કેટલા લોકોને આમ છે કે ભઈ સોંગ ના વાજે તેટલે એટલો એ ટાઈમ સુધી એ લોકો કામ કરવા ન લાગે.
બિલકુલ અરે મ્યુઝિક છે ને એક એટલી સારી થેરેપી છે ને કે આપણું મૂડ સારું કરી નાખે, સ્ટ્રેસ દૂર કરી નાખે, આપણે ઉદાસ ઘણીવાર આપણને એવું થાય ને કે આપણે ઉદાસ છે તો કેવું આપણને આમ ઉદાસ એકદમ સેડ સોંગ સાંભળવાનું મન થાય છે. તો બસ મ્યુઝિક એક દરેક મૂડ પ્રમાણે બહુ બધા મ્યુઝિક કે સોંગો બનેલા છે કે એ સાંભળીને આપણું મન એકદમ રિલેક્સ થઈ જાય છે.
હા, એ તો છે જ. મ્યુઝિક સાંભળીને આપ પણું મન એકદમ રિલેક્સ થઈ જાય છે તો આપણને એમ કેટલું મન વ ખુશ ખુશ થઈ જાય છે અને પછી આપણે એક્સરસાઇઝ કરીએ ત્યારે મ્યુઝિક લગાડીએ તો એક્સરસાઇઝ કરવાની પણ મજા આવે આપણને.
બિલકુલ એક્સ મ્યુઝિક વગર તો મને છે ને એક્સરસાઇઝ કરવાની ગમતી જ નથી જેમકે હું જીમમાં કેવી રીતે કોઈ એક્સરસાઇઝ કરું ને તો હું એકદમ અ મ્યુઝિકમાં કરું અને જ્યારે હું ઘરે મેડિટેશન કરતી હોય ને તો એકદમ સોફ્ટ ધીમું મ્યુઝિક મૂકું. કી દઉં તો એનાથી મને મોટિવે મોટિવેશન થાય છે અને બહુ સારું લાગે છે.
હા, એજ ને આપણને એ એક્સસાઈઝ કરતા કરતા મ્યુઝિક સાંભળવાની બહુ મજા જા આવે છે આપને એક્સરસાઇઝ કરવામાં પણ આળસ ન આવે. એક્સાઇઝ પરે આપણી લાંબી પણ કરી શકે છે.
એક છે ને બહુ સારી થેરેપી છે અને બધાએ સાંભળવું જ જોઈએ મ્યુઝિક.
હા કઈ નહી હું તો મ્યુઝિક જ સાંભળું છું અમે ચલો બાય બાય.